કૃષ્ણ રાધે રાધે હું એકદમ મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું. શું ચાલી રહ્યું છે?
બસ કંઈ નહીં આજ જો છોકરાઓનું વેકેશન પડી ગયું છે તો બસ ઘરે છે હવે તો બસ એ લોકોની નવી નવી કંઈ ને કંઈ ડિમાન્ડ હોય આજે આ બનાવો. તે બનાવો બસ આજ બધું ચાલ તું હોય.
હા સાચ છે મારે પણ એજ બધું ચાલતું રહે છે વેકેશન શું પડી ગયું એમને તો નવી નવી વાનગીઓ જ ખાવાનું મન થાય છે. આખો દિવસ આમ કે આજે તો ઈ બનાવો આજે ઈ
હા બસ અમારે પણ એવું જ ચાલતું હશે બસ કોઈ વાર એ લોકોને જો પીઝા પરાઠા બનાવી દઈએ કોઈવાર સેન્ડવીચ બનાવી દઈએ કોઈવાર નૂડલ્સ બનાવી દઈએ બસ આ ચાલતું હોય છે. તમે શું બનાવી આપો તમારા છોકરાઓને.
હું એજ. કેવું છું ને કે આજુ થઈ નહ આજે તમારે નાસ્તામાં બ્રેડ પકોડા ખાવા.
હા. સા શું કરી હવે પણ ડેલી આવું બધું ખાય ને બી
શું કરીએ?
નહી નહી સારી વાત પણ ડેલી આવું બધું ખાય ને તો એ એમના માટે હેલ્ધી પણ નથી, ને એમ થોડું ઘરનું ખવા તો પણ સારું રહી ને હેલ્ધી એવું તો હું તો શું કરું છું કે ખાલી છે ને રવિવારના દિવસે જ એ લોકોને મનભાવતી વાનગીઓ બનાવીને આપું છું. તો નહીં તો આમ તો પછી હું એ લોકોને જોઉં આવી રીતે આપણે સ્પ્રાઉટ્સ વાળી ભેલ છે, સ્પ્રાઉટ ચાર્ટ છે. અ પછી ફ્રૂટ ચાટ્સ છે, એ બધું બી એ લોકો એ લોકો ને આવી રીતે નાસ્તો ચાના ટાઈમે આપી દઉં છું.
ના ના એ તો હું કરું જ છું પણ હવે વેકેશન ને તો કોઈ વાર એમને થાય કે થોડું ચટપટું ખાઈ એટલે થોડું બનાવી દેવું.
હા એજ ને એ તો કરવું જ પડે ને હવે છોકરાઓ છકરાઓને, બીજું છે ને અમારે અહીંયા ક હવે છોકરાઓને વેકેશન છે ને તો એ લોકો બહુ કંટાળી બી જાય છે તો મને એમ લાગે એ લોકોને કંઈક ને કંઈક એક્ટિવિટીમાં આપણે છે, ને બિઝી રાખીએ ને તો સારું. તમારે અહિયાં છે ને સમર કેમપ ચાલે છે. તો બસ હું વિચારું છું એમાં એ લોકો મે મૂકી દઉં છું.
નહી નહી મૂકી દે. હું પણ મારી છોકરીને અહ મૂકી દીધી. છે સમર કેમ્પમાં અબ રોજે જાય છે એ.
હા, ઈજને કેમ કે ત્યાં છે ને બહુ સારી સારી એ લોક મે એક્ટિવિટી કરાવે છે. તો શું એ લોકો નું મા માઇન્ડ બી ડેવલપ થાય અને એ લોકોનો ટાઈમ પણ જાય અને કંઈક નવું તો શીખવા મળે છે એનું.
હમ્મ. સાચું કીધું.
હા કે એ પાય મારે અહીંયા સ્વિમિંગ ક્લાસ પણ છે તો મેં એ લોકોને એ પણ જોઈન કરે કેમ કે જો બધાને છે ને બધી સ્કિલ આવડવી જ જોઈએ અને વેકેશનનો સમયગાળો છે તો એ સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ લોકોને હું મેં સ્વિમિંગ ક્લાસ પણ કરાવું છું પછી અહ આર્ટસ માં ઈંન ટ્રસ્ટ છે તો એ લોકોને બસ આ ડ્રોઈંગના ક્લાસી બધું લગાવ્યું
હમ્મ હમ્મ.
હા કેમ કે જો હા. આવી બધી એક્ટિવિટી કરાવતા રહીએ ને તો છુ શું છોકરાઓ શારીરિક અને માનસિક બેવ રીતે એ લોકોનો વિકાસ થાય. અને આવી બધી એક્ટિવિટી કરતાં કરતાં જ એ લોકો કોને આપણને બી ખબર પડે ને જો બધામાં છે ને કંઈક ને કંઈક તો ટેલેન્ટ હોય જ. છે. પણ બધાને ઓળખતા નથી આવડ તો આપણને મા બાપની નહીં ખબર હોય કે મારું છોકરું શું કરી શકે. પણ જો આવી કંઈક નવનવી એક્ટિવિટ એમાં મૂકતા હોય તો ધીરે ધીરે એ લોકોનો એ એ ટેલેન્ટ બાર આવે ને એ લોક અમને બી ખબર પડે કે નહી હું આ વસ્ત ઉમાં સારો છું.
નહી બરાબર કીધી આ વાત તમે.
બિલકુલ તો એવું કંઈક ને કંઈક કર. શું રહેવું જોઈએ નહી?
હા નહી કરવું તો છોકરાઓને જેટલું બિઝી રાખે એટલું છોકરાઓ માટે સારું એમના માઈન્ડ માટે પણ સારું.
હા ઈજ ને એટલે બસ ચાલુ જ છે મારે તો પછી બધે બધે ક્લાસીસ જાય છે ને અને
નહી નહી સારું છે કર નવું જૂનું..
હલો. હલો હલો હા તમારો અવાજ. નહીં આવતો હતો હા બોલો
હમણાં આયવો? આમ કેવું છે કે સારું છે છોકરાઓને બીઝી રાખ.. રેવાનું.
હા એ જ ને બીજું તમે શું કરો છો? છોકરાઓને.. એક એક એકક્ટિવિટીમાં આમ કે
હા એજ જો અમારા છોકરાઓનું પણ એજ છે હવે વેકેશન પયડુ છે તો થોડુંક એ લોકો ને એકને મ્યુઝિક ક્લાસ નો થોડો શોખ છે, તો હવે એને મ્યુઝિક ક્લાસમાં એ ગિટાર વગાડવા માટે તેને મોકલો છું. તો એનું પણ ટાઈમ જતો રહેે એવામાં.
હા નહી, નહી સરસ ટલે કે આ આખો દિવસ છોકરાઓ કરે સું એ લોકો પણ કંટાળી જાય, અને ટીવી અને ફોન જોવે એના કરતાં તો આવી બધી એક્ટિવિટી કરે તે સારું ને.
હમ્મ એજ એજ. એ બધું કરે એ સારું લાગે, ને ન નવું-નવું એ લોકોને શીખવા પણ મળે ને કાઈક. તો એ લોકો સીખે.
ઈજને બહાર જાય તો નવી-નવી કાઈ એક્ટિવિટી કરે નવું નવું શીખે તો એ લોકોનો મ માનસિક વિકાસ પણ સારો થાય.
હમ્મ.
એટલે બસ આવું છે જ. હા બીજું તમારે શું ચાલે
બસ કઈ નઈ એજ ચાલે છે ઘરનું જ બધું ચાલે છે છોકરી. હવે વેકેશન પડ્યું એટલે મોડે સુધી સુએ ને ઉઠે અને પછી લોકો નું ખાન પાાન ચાલે પછી લોકો પોતપોતાના ક્લાસી જાય હવે બપોર પડી આવ્યા છે હવે જમી કરીને ઈ જશે થોડી વાર
હા જો અમારે બી એજ રૂટીન છે પણ હમણાં વેકેશનનો ટાઈમ છે તો મને પણ છે ને થોડો ટાઈમ મળી જાય છે તો હું પણ કંઈક વિચારું છું કે આપણે પણ કંઈક શીખીએ તો હું શું કહેતી હતી આપણે બ મળીને અહીં જ છે ને આજુ બાજુમાં જ છે ને એક તો આપ આપણા લેડીઝ માટે બી બધા થોડાક એવા એક્ટિવિટીઝના ક્લાસીસને એવુ ચાલે છે તો આપણે એકવાર ત્યાં જઈને મળી આવીએ જોઈ આવીને કે શું છે શું નહી તો આપડો બી સારો એવો ટાઈમ જાય ને કંઈક નવું શીખવા મળે.
હા એ વાત તમે બરોબર કીધી.
અને મેં પણ છે ને સ્વિમિંગ ક્લાસ જોઈન કર્યા છે.
હા. કે ચલોને કાઈક સીખ લખવાની તો કોઈ ઉંમર નથી રહેતી, ભલે થોડું લેટ તો લેટ બસ સ્વિમિંગને એવું તો આવડવું જ જોઈએ. એટલે હું પણ જાઉં છું. હું શીખવા માટે તમારે આવવું હોય તો તમે પણ આવજો.
હા નહી, નહી તમે આ સારી વાત કીધી સ્વિમિંગ શીખવા તો જવું જ જો
હા બિલકુલ. બીજું બોલો શું ચાલે છે?
હા. કઈ નહી હવે તમે જાઓ સ્વિમિંગ કરવા તો મને પણ કેજો. મને પણ કેજો તો હું પણ આવીશ ત્યાં.
ચોક્કસ-ચોક્કસ કહીશ. તમને અને મને કેક એવી બીજી કોઈક તમારી પાસે સારી એવી કોઈ રેસીપી હોય આ છોકરાઓને હેલ્ધી સ્નેક્સની તો કેક જણાવો મને. ઝટપટ બની જાય એવી કોઈ
હા આપણે પ્રોટીન પણ ટેસ્ટ પણ મ
હા હા ના હા એ પણ બહુ સરસ છે. હું ટ્રાય કરીશ.
હા. રાત્રે પલાડી દેવાના એમને પછી સવારે એમાં અદરક લીલા મર ચા ને બધું નાખી ને એનું પેસ્ટ બનાવી દેવાનું પછી એ પેસ્ટ થી આપણને એના મસ્ત ગરમ ગ આપડે પની નાખવું એમાં અને મ થીલા બનાવને એ લોકોને આપ એ પણ ખુશ હેરી નું હેરી.
ના ના બહુ સારું છે. હેલ્ધી પણ રહે અને છોકરાઓને ભાવે બી. અંદર પાછું પનીર એ બધું આવે એટલે તો છોકરાઓને મજા પડી જાય. ચલો ને હું પણ ચોક્કસ ટ્રાય કરીશ.
પનીર બગ ખાલી પનીર ના પરોટા પણ બનાવી આપવાના એ લોકો. ખાલી પનીર ના પરોટા. પણ ખુબ સરસ લાગે.
હા એ હું કરી આપું છું એમને પની-પનીર ને સ્ટફિંગને, થોડું ચી ને નાખીને એ કરી આપું છું. આ તો શું હવે એ અમુક કોઈ ઝટપટવાળી રેસીપી હોય ને કે જલ્દી દસ દસ પંદર મિનિટમાં થઈ જાય, કે સાંજના પેલી હલકી ફૂલકી ભૂખ લાગી ગઈ હોય સાંજના ટાઈમ છોકરાઓને તો એના માટે હું પણ કંઈક સતત નવું નવું શોધતી હોય, જાણે કે રવા-રવાના ઢોકળા છે એ પણ દસ મિનિટમાં થઈ જાય. તો આવી બધી કઈ રેસીપી હોય ને તો સારું પડે. લે આવું બધું બનાવતી હોઉં છું હું પણ અને કોઈક વાર છે ને અહ ખીચું બી હું બનાઈ દઉં છોકરાઓ માટે, એ પણ હવે પેલા એ લોક આપણે નહી ભાવતુ હતું પણ અત્યારે બનાવું છું તો હા એ ખીચું બી એ લોકોને ભાવે છે. સાંજે પેલી જે ભૂખ હોય ને નાની ભૂખ હા સાંજની જે ભૂખ હોય ને, કે બહુ ખાવું પણ હોય એને ભૂખ હોય નાની એવી ભૂખ માટે તો એમાં કંઈક એવું ઝટપટ ને જલ્દી બની જાય ને એવા આપણે નાસ્તા સારા પડે. તો બસ એમાં હું છે ને બસ આવા કંઈક હેલ્ધી ઓપ્શન જ શોધતી